શ તમને મારો અવાજ આવી રહ્યા છે મિત્ર?
હા મિત્ર આવી રહ્યો છે.
તેવું ચલે રહ્યું છે?
બસ સારું ચાલી ગય છે તમારું?
અમારે બી એમ તો સારી ચાલી રઈ છે.
શું તમને થોડો સમય મળશે? પ્રવાસ અને ગુજરાતના સ્થળ વિશે માહિતી મેળવા.
હા મકું.
હ ગુજરાત ભારતનું એક સુંદર અને ઐતિહાસિક રાજ્ય છે. અહીં પ્રાકૃતિક સૌંદર્ય, ધાર્મિક સ્થળો ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક વારસાના અદ્ભુત સ્મર થી અન હોય છે. પ્રવાસ માનવીના જ્ઞાનમાં વધારો કરે છે અને નવી જગ્યા વિશે જાણવાની તક આપે છે. આપણે જેમ જેમ વધારે પ્રવાસ કરીએ તેમ તેમ આપણા મનને નવું-નવું વધું જાણવા મળે છે. તેથી આપણે ગમે ત્યારે નવાં નવાં પ્રવાસ કરતા રહેવા જોઈએ. ગુજરાતના મુખ્ય પ્રવાસના સ્થળોમાં ચર્ચા કરીએ તો ગીર રાષ્ટ્રીય ઉધયાન છે. ગીર જંગલ એ એશિયાઈ સિહોનું એક માત્ર કુદરતી નિવાસ સ્થાન છે. અહીં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે. દેશ વિદેશમાંથી પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા આવે છે. આ સ્થળ જ એવું છે કે અહીયાં બધા લોકો દૂર દૂરથી જોવા આવેે છે કારણ કે એમાં એશિયાઈ સિહો વિવિધ પ્રાણીઓ તેમજ પક્ષીઓ જોવા મળે છે. આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગીરમાં આવેલું છે. સોમનાથ મંદિર, સોમનાથ ભારતના બાર જયો તી ર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવે છે. અરબી સમુદ્રના કિનારે આવેલું આ મંદિર તેની ભવ્યતા અને ધાર્મિક મહત્ત્વ માટે પ્રસિદ્ધ છે.
હ
દ્વારકા દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણ નગરી તરીકે જાણીતી છે. દ્વારકાધીશ મંદિર એ ગોમતી ઘાટ અહીંના મુખ્ય આકર્ષણો છે. દ્વારકા એ શ્રી કૃષ્ણના સમયની બનાવવામાં આવેલ છે તે ખૂબ પ્રાચીન અને જૂની પણ છે તેમજ ક નગાડા કચ્છનું સફેજ રણ તેની અનોખી સુંદરતા માટે વિશ્વ પ્રસિદ્ધ છે. દર વર્ષે યોજાતો રણોત્સવ પ્રવાસીનું ગુજરાતી સંસ્કૃતિ, સંગીત અને લોકકલા સાથે પરિચીત કરાવે છે. કચ્છનું રણ હોય છે તેમાં દર વખતે રણોત્સવ યોજવામાં આવે છે જેમાં લોકો દૂર દૂરથી ફરવા માટે આવે છે. હા. રણોત્સવ થોડા દિવસોના પ્રોગ્રામ હોય છે એમાં લોકોને ગુજરાતની સંસ્કૃતિ વિશે તેમજ ગુજરાતનું સંગીત કે લોકકલા વિશે ખુબ બધું જાણવા મળે છે તેમજ સાપુતારા હિલસ્ટેશન સાપુતારા એ ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન છે. અહીં ઠંડું વાતાવરણ સરોવર બગીચાઓ અને કુદરતી દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષે છે. આ આ હિલ સ્ટેશન એટલું સુંદર છે કે ત્યાં જો આપણે જાઈએ તો હવા ઠંડી હોય તેમજ ખુલ્લું વાતાવરણ હોવાથી આપણને ખૂબ આનંદ તથા ખૂબ મજા આવે છે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વની સૌથી ઊંચી પ્ર ઊંચી પ્રતિમા તરીકે જાણીતી છે. સરદાર વલ્લભભાઈ પટેલની આ મૂર્તિ છે બનાવવામાં આવે છે આ સ્થળે આજે ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસન કેન્દ્ર બની ગયું છે લોકો બીજા બીજા દેશોમાંથી પણ લોકો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગુજરાતમાં આવે છે તેમજ હું તમને પ્રવાસ નું મહત્વ વિશે થોડું જણાવું જડાવા મામાંગે છે પ્રવાસ જ્ઞાન અને અનુભવમાં વધારો કરે છે તેમજ વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓ વિશે જાણકારી મળે છે માનસિક આનંદ અને તાજગી પણ મળે છે ગુજરાત તેના ઐતિહાસિક ધાર્મિક અને કુદરતી સ્થળો માટે માટેણે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છેએ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાથી આનંદ જ્ઞાન અને નવી અનુભૂતિ પ્રાપ્ત થાય છે શું મિત્ર તમે પણ એવો કોઈ પ્રવાસ કર્યો છે જે તમને યાદ હશે
મિત્ર ગુજરાત ન ત કે એ કે ગુજરાત ભારતનું એક સમુદ્ર રાજ્ય છે સમૃદ્ધ થ છે અ ઐતિહાસિક સ્થળો ધાર્મિક સ્થળો કુદરતી સૌંદર્ય જંગલો દરિયા કિનારા અને સાંસ્કૃતિક વારસો જોવા મળે છે. તેથી ગુજરાતને પ્રવાસ માટેનું મહત્વનું રાજ્ય માનવામાં આવે છે. અને અમારા બાજુ પણ એ ઘણા એવા ઘણા બધા પ્રવાસ ના સ્થળો છે. જેમ કે હિલ સ્ટેશન છે એવા ઘણા બધા હિલ સ્ટેશન આવેલા છે જે- ખુબ જ જોવાલાયક છે અને ખુબ જ સારું દ્રશ્ય જોવા મળે છે. અને હા મિત્રો અમારા બાજુ પણ એવા ઘણા બધા સ્થળો છે પછી જના એવા સ્થળો પણ જવા લયક છે અને ગુજરાત ના એમ કહીએ તો ગુજરાતનું સૌથી પ્રસિદ્ધ સ્થળ તમે ક કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ વિશ્વ સૌથી ચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ સમર્પિત છે દર વર્ષ લાખો પ્રવાસી. અહીં આવે છે અને મ્યુઝિયમ. મ્યયમ ગરી ફૂલોની ખીણ અને અન્ય આકર્ષક વસ્તુઓ જવા માટે આવે છે. ત્યાં એક નર્મદા ડેમ કરીને પણ એક સરોવર આવેલું છે. એ પણ જવા જેવું છે અને એમાં પણ ઘણું બધું પાણી જવા મળત હોય છે અને ગુજરાત ન બીજું મહત્વનું સ્થળ રાષ્ટ્રીય ઉદ્યાન છે સમગ્ર વિશ્વમાં એ સિંહો માટે ગીત જાણીતું છે અહી દેશ વિદેશમાં પ્રવાસીઓ સિંહો અને અન્ય જંગલોના પ્રાણીઓમાં પણ જોવા મળે છે. તમે કધો એ રીતે કે આ બધા પ્રાણીઓને જોવા માટે ઘણા બધા લોકો દૂરથી આવતા હોય છે. અને એવા ઘણા બધા સ્થળ છે જે આપણે જોઈ શકી છીએ અને તાપ ભારત દેશમાં તો એવા ઘણા બધા સ્થળો છે જેનાણે પ્રવાસ પણ કરી શકીએ છીએ અને જોવા જઈએ તો આપણે ભારત ન ચાર ધામો એ પણ ખુબ જ છે અને કાશી વિશ્વનાથ મંદિરે પણ ભગવાન શિવની પ્રતિમાને મંદિર કહેવામાં આવે છે એવી જ રીતે આપણા પણ કેટલાક એવા હવામાન વિભાગ મા શી કે ખુબ જ સાર હવામાન અને પર્વતો પણ જોવા મળે છે માટે એવા ઘણા બધા સ્થળો છે જે આપણે જોઈશ જવાલાયક છે અને આપણે એકસ કરી શકે છેીએ એવા ઘણા બધા સ્થળો છે. અને આપણે ખાસ કરીને જવું જોઈએ કે એવા ઘણા બધા સ્થળો પ્રવાસ કરવો જોઈએ કારણ કે પ્રવાસ કરવાથી આપ મનને શાંતિ અને તાગી અનુભવાય અને ઘણા બધા એવા ઈતિહાસો પણ જે આપણે જાણવા જોું છે કારણ કે ઇતિહાસ જાણવાથી આપણને એક અલગ અનુભવ થતો હોય છે એની જાણકારી પણ આવે છે. તો તમે શું કેશો મિત્રો?
ગુજરાત એક એવું રાજ્ય છે જેમાં એટલા પ્રવાસ ન સ્થળ આવે લાગ છે કે આપણને ત્યાં જવાની ખૂબ આનંદ થાય છે ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં આવેલી એક સમ અને સાૃ સાંસ્કૃતિક રીતે વિકસિત રાજ્ય છે ગુજરાત તેની પ્રાચીન સાંસ્કૃતિક ઐતિહાસિક વારસા ધાર્મિક સ્થળ ગુજરાતી સૌંદર્ય અને અનોખી પરંપરાઓ માટે વિશ્વભરમાં જાણીતું છે દર વર્ષે લાખો પ્રવાસી ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લઈ છે અને અહીંને કુદરતી તેમજ સાંસ્કૃતિક વિભાવનો આનંદ મળે છે કારણ કે ગુજરાત સ્થળ જેવું છે કે ત્યાં લોકોને ખૂબ મજા આવે આનંદ આવે છે તેથી બધા લોકો ગુજરાતમાં પ્રવાસ કરવા માટે પ્રવા માન જવન ખુબ જ મહત્વનો ભાગ મહત્વ ધરાબે છે પ્રવાસ દ્વારા વ્યક્તિને નવી જગ્યાઓ નવા લોકો તેમની જીવનશૈલી ભાષા ખાણીપીણી જ જો આપણે કોઈ પણ જગ્યાએ પ્રવેશ કરીએ તથા આપણને નવા લોકો પણ જોવા મળે છે તેમજ તેમની જીવન શૈલી એટ કે તેઓ આખા જીવન દરમિયાન શું કરી રહ્યા છે તે વિશે આપણને માહિતી મળી છે તેમ તે બાજુ ખવા પીવા તેમજ પરંપરાઓ કેવી છે તે પણ આપણને જાણવા મળે છે તેથી આપણે ગુરદર્ સુધી પ્રવાસ કરવો ખૂબ જરૂરી છે પ્રવાસ મનને તાજગી આપે છે તેમને જ તેમજ જ્ઞાનમાં વધારો કરે છે અને જીવન નવી છે મને ગુજરાત ના સ્થળામાં પાવાગઢ મંદિર ખૂબ ગમે છે કારણ કે પાવાગઢ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાત ઉસ્તવ છે પાવાગઢ આવેલું મહાકાળી માતા ન મંદિર ભક્તો માટે આસ્થાનુંું કેન્દ્ર છે તેમજ જાપાાન પ્રાચીન અવશેષો અને સ્મારકના યુનેસ્કો એ વિશ્વ હરોળસ તરીકે માન્યતા આપી છે તેમજ અનાલકની વાવ પણ ખૂબ જોવાલાાયક છે વડાના જ ગામમાં આવેલી આ પ્રાચીન વાવ ગુજરાતની સ્ટાફતે વિ રચના પ્રવાસીઓને આકર્ષિત છે આ વા માત્ર પાણીની સંગ્રહ કરવાની વ્યવસ્થા ન હતી પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓને ધને્ર પણ છે ગુજરાત ગુદરાતી સૌંદર્ય ઐતિહાસિક વારષા ધાર્મિક આસ્થા અને સંસ્કૃત વવિધ્યથી ભરપૂર ર જશે સોમનાથથી લઈને કચ્છના રણ સુધી અને ગીરના જંગલોથી લઈને સાપુતારાની હરિહળ સુધી ગુજરા રે સ્થળમાં અ આકર્ષણ સમમાય રહ છે તે્યાથી ગુજરાતીને ગુજરાતને પ્રવાસની અનુ સ્વાર કહેવામાં આવે છે પ્રવાસ દ્વારા આપણને માત્ર આનંદ જ મળતો નથી પરંતુ નાવાના અનુભવો અને જીવન માટે નવી પ્રેરણા પણ પ્રાપ્ત કહે છે તમારા દ્વારા જે પ્રવાસની તમે ચર્ચા વિચારણા કરી તેના દ્વારા મને જાણવા જે મળ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર
હા મિત્રો તમારા પણ આપ.
હમ.